હલો.
આવે છે તમને અવાજ
હા તમને આવે છે મારો
હા આવે છે
હમ્મ તો ટોપિક તમે બોલો કે હું બોલું
હા મેં બોલું અ કઈ નહી પક્ષીઓને અવાજ આવે છે એવું લાગે છે તમારે
બો આવે છે હવે
ના ના વાંધો નહી એ તો હવે બોલો
હા એટલે પાછળ આવે તો કે છે ની જગ્યા.
હા તમને કાર ચલાવતા આવડે છે?
કાર ચલાવતાતો મને નહી આવડતી મને ખાલી એક્ટીવા આવડે છે પણ થોડી થોડી
બરાબર એમ કોઈ દિવસ શીખવાના પ્રયત્ન કરેલા ખરા કોવિડમાં
હા પ્રયત્ન કરેલા ને મારા પપ્પા તાને તે મને શીખવાડતા હતા. તે મેં ચલવેલી છે ખરી સીધી સીધી તમને આવડે છ
હા હા મને આવડે છે ને.
હમ્મ કેલી આવશ તમને
મને કમ્લેટ આવડે છે એમ મતલબ કે ચલવી લવ છું હજી મતલબ કે કેવું કે ગામડાઓમાંને એવું નહીં ચલવી તો તેમ તો ચાલવી તો લવ અને આપે તું પણ ગામડા માં થોડુંક લઈ લઉ. હજુ મોટી ગાડીઓ ઓઘું લાગે પણ નાની ગાડી હોય ને તો તો ક્પ્લેટ આવડે.
બરાબર.
હા તમને બોપોરમાં નઈ આવતી તમને
મને બપોરિયામાં જમે ને ખીચડી જમે ને ત્યારે બહુ ઊંઘ આવે પણ પછી કશું નહી. એના હાજ પણ ના હવે તો એવું નઈ પણ પેલા મને એવું હતું કે હાજ પણ એટલે મને બહુ ઊંઘ આવતી હતી.
હા હા સાંજના ટાઈમે બરાબર
કેવ
હ મના મન તો ઊંઘે નહી આવતી મેં તો જાગતી જ હોઉં છું મોટા ભાગે
એવું?
એક વાર ઉઠી ગયા પછી મને એમ દાળ ભાત ખાધો હોય ને પણ બહુ ખાધો હોય ને તો પછી મને ઉઘવાનું જ ગમે પણ એની સિવાય કશું ના આવે બધા દિવસે
બરાબર
હ તમને હા હવે એમ તો ઊઘવાનું તો ગમે બધાને જ ગમતું હોય. તો મને ઊંઘ નહી આવતી હું ફોન જોયા કરતી હોય ને તો ફોન તો એમ એવું થાય કે ફોન જો ઊંઘવું નહી અને પછી ફોન જોવા બે ખબર નઈ કયા ટાઈમે આંખ મીચાઈ જાય એટલે અડધુ મારા સેમ મૂવી ના જોવાના બાકી રહી સીધું પછી ઊઘી જવાય.
હ મને એવું થાય ફોન જોયા ને બહુ જોયા કરે ને તો એવું થાય પછી એવું કશું નઈ.
હા મને એવું થાય છે કેવું છે તમાર બાજુ ખેતી નું ને એવું બધું? શું ચાલે છે હમણાં વરસાદના કારણે?
વરસાદ તો ચાલે છે અને ખેતી હોય ચાલે છે. મલ કે ખેતીમાં હમણાંમાં ઓરવાનું ચાલે પાક નાખે હમણાં એવું તમારે
બરા અમારે એવું જ છે અમારા ખેતીમાં પાક જ ને એ બધું મુકાય છે મતલબ કે ટુવેર ને બધું વાવણી કરે છે બધા ઓડે છે મતલબ કે
હમ તો મને કેવું ઓનલાઈન કામ વધારે કે ઓફલાઈન
મને તો એમ બંને કામ કરું ગ મતલબ કે આપડે સમયની બચત થઈને જો કામ થતું હોય ને તો ઓનલાઈન હો ગમે અને એમ બધા સાથે રહીને એક રૂબરૂ અને બધું કામ એટલે બંને કામ કરવું ગમે કારણ કે ઓફલાઈનમાં કેવું કે? આપડે બધા સાથે બેસીને મજાક મસ્તી એક બીજા ન અનુભવ જાય જાય ને કહી શકીએ. ઓનલાઈનમાં કેવું કે રૂબરું તો ના મલાય એટલે જે કામ હોય એ કામ કરીને પાછા આપડે બીજું કામ કરવા વરજી પડે ઓનલાઈનમાં પેલું તો ઓફલાઈન માટે તો કામ પત્યા પછી આપણે આપ ફ્રેન્ડ સર્કલ ગ્રુપને સમય આપી ને બધું કરી શકીએ ‌. બેઉ કામ હારા સમયની બજેટમાં રઈને જે કામ થતું હોય તે બઉ સારા. એક્સ્ટ્રા બીજું કઈ કરવું એ કહી શકાય.
હાચી વાત છે.
મને હો ઓનલાઈન હો ગમે પાર્ટ ટાઈમ હો ગમે ને ઓફલાઈન હો ગમે એ પર કામ કે કેવું કામ છે એવું?
હા એજ વાડી તમને ક્રિકેટ રમવાનો શોખ ખરો?
હા, એટલે હ, પેલા નાના હતા ને, તો કેવું બધા ક્રિકેટ રમતા હતા, પણ હવે બધા મોટા થઈ ગયા. એટલે ઓછું રમી એમ, નગર ગમે તો બહુ. હું એક દીદી છે ને, એમની જોડે અમે બધા રમતા હતા.
બરાબર.
હમ, તો મને ગમે
હા, મને ગમે, મને તો બધી જ ગેમ રમવાનું બધા ગમે કે પછી. ક્રિકેટ સાથે પછી, હું તો કેવું કે, ગામડામાં રહું ને. તો તં મંદિર ને કસ ગયા હોય, તો ત્યાં નાના-નાના છોકરા રમતા હોય. તો પછી એમની પાસે જઈને, ત્યાં આગળ લોકોને ક કે ચાલો, મારી જોડે રમો, તો પછી મેં લોકો જોડે રમું પછી. મસ્ત, મજા આવે, ફીલિંગ ભરવાની ને બધું. અને હું ત હમણાં. હમણાં વેકેશન માં પણ અમે એજ કર્યું, બધા ના નાની છોકરીઓ અને બધી છોકરીઓ મોટા એ તેને સંતાકુકડી, ખોખો, સંગીત, ખુરશી એ બધું રમતા મસ્ત મજા આવે, નવ વાગ્યાના બધા ભેગા થઈ, બાર વાગ્યા બધા છૂટા પ પણ ત્યાં સુધી બધી ગેમ જ જમ્યા કરીએ, અ મેં
હા, અમારે પણ હમણાં એક વ હતા. જ પવામે અમે આવ કરીએ વળી, ભૂખ રહેેવાનું હોય, આખો દિવસ એટલે કઈને કઈ ગેમ રમ્યા રાખીએ. તો આપપણે એમ હલે પર એમ.
બરાબર, એટલે જ પડી, હવે આટ ને એવું આવશે, એટલે. સમય દરમિયાન પણ એવું કરીશું કે, વ્રતમાં કેવું કે, ભૂખર્યા હોય, એટલે ટાઈમ ના જાય. એટલે હવે બધા ફ્રેન્ડને હથે રમવાનું ને, એ બધું ચાલ્યા કરશે, દિવસ બપોર રાત બધી ટાઈમ. ઓ.
તો બોલો, ત બીજું મને બપોરું ગમે રાત. સવાર ગમે, કામ કરવાનું ક ગમે.
ને રાતે વધારે ગમે, કારણ કે રાતે કેુંકે શાંત વાતાવરણ હોય. અને બધી લીધા અને એમ શિયાળામાં બધા સારું. કે શાંત વાતાવરણમાં કેવું કે, કોઈક બહાર ના નીકળે, અને નીકળે તો, પણ બધાના ઘર ઘરે કેહેવાય તાપું ન બોલ, થોતું હોય. અતર રાતે બધા ગમે, બધે કઈ ફરવા જવું હોય, તો બી સાથે કારણ કે, એ સમય દરિયા મસ્ત લાઈક શો હોય. ને ના, તડકો લાગે ના, કઈ નઈ મ મજા આવે.
સાચી વાત છે તમારી.
હમ, તમને
મને અ શું કેવાય. મને સૌથી વધારે આટ જ ગમેને, એક દિવસ કેમકે દિવસમાં એ રીતે દિવસમાં ક સવારે માણસ કે કેવાય ને, એ ટાઈમને રાતે ફટી. બે વધારે કામને બધા વ્યક્તિનું આળસ કે, જેટલું કામ કરે ને, આપણે એટલું હાર અને યાદ વધારે
હા, એવું થયું છે, એટલે આપ જો જે વિદ્યાર્થીને બધા હોય ને, એ લોકો તો વહેલા ઉઠી ને, વાંચે ને, એમાં પણ ટાઈમ હોય છે. કેયારલા પાંચ વાગ્યાથી. છ વાગ્યા સુધીમાં અથવા ઝાડથી છોડ માં વાંચે તો, એ સમય આપણા માટે બહુ સારો રહે, કારણ કે એ સમય દરમિયાનમાં ત્યા રાખી રાખવાનું, અને સમય દરમિયાન માનસિક સ્થિતિ પણ હજુ કેવું કે જે આપડે જાણવા માંગીએ ને, તે એ બધું મળી જાય ને, શાંત વાતાવરણ હોય. પલે સમજો શકતી, પણમાં ઉધર હોય છે.
સાચી વાત છે તમારી.
હમ, એ સમજ આપણે મન છે, એ મતલબ કે કામ કરી શકીએ. અને એ સમય દરમિયાન આપણને મતલબ કે ગમે. ત્યા આ સમય દરમિયાન આપડે આ કામ કરીએ આપે.
હા સાચી વાત છે તમારી.
તમે પેલું જાણીયું છે કે આપડે મોટા ભાગે આપણને મોડી રાતે જ આપવા દશે તે વિચારવાનો બહું સમય મળે તો એ સમય તમે આપે બહું વિચારે ભવિષ્યનું લઈને. અથવા આપણી સાથે શું થયું છે. પછી આપે જીવનમાં શું કરવું છે એવા બધા વિચાર આપણને મોટા ભાગે રાતે વધારે આવે એવું કઈક
ના મને નઈ ખબર તમને ખબર છે.
એટલે હા મને એવું થાય એટલે મને અત્યાર સુધી ખુદનું જો જોવા જાવ તો એમાં એવું થાય. કે આપણે આખો દિવસ કેવું કે ખુદ માટે સમય ના કઢતા હોય. પછી રાતે જારે આપડે હોય ને તે સમય દરમિયાન પછી આપણને થાય કે આપણેે શું લક્ષ્ય કરવું છે. આપડે આ રસ્તા પર જઈએ છીએ તે સાચો છે કે ખોટો. તે ટાઈમે મતલબ કે સારા ખરાબ બંને વિચાર બોવાવે રાતે.
એવું હોય.
હા એટલે એવું હોય, મતલબ કે મોટા ભાગે બધા પોતાના વ્યક્તિગતને લઈને રાતે બહું વિચારતા હોય પોતાના લક્ષ્યને લઈને એને બધું.
અચ્છા બરાબર.
હમ.
તો તમે તમારું જીવનનું લક્ષ્ય શું માનો? તમાર જીવનનું લક્ષ્ય શું છે?
મારું જીવન લક્ષ્ય તો ખાલી આમ સેવા જ કરવી છે બસ. એ મને મસ્ત આપે ખાલી ધર્મ ધર્મ સાથે જોડાયને ધર્મ ના કામ કરવા છે. બસ કે એને લઈને જો કઈ ખોટો બોલે તો એને લઈને કઈક બોલવો છે પ્રશ્ન કરવા છે, અને બસ ધર્મ ના કામનું સાથે જોડાઈ ને આગળ વધવું છે, કે એમને લગતા કઈ પણ ને કઈ પણ કરું. મસ્ત સેવા કરું બસ.
હમ.
એટલે એ ગમે છે વધારે. હવે તો જોઓને બધું આ યુધ્ધ જે ચાલી રહ્યું છે મતલબ કે જે દેશ માં ચાલે છે, અથવા સરકારને લઈને કેટલા પ્રશ્ન ચાલે છે. એ બધા લઈને એ વિચાર આવે કે સરકાર કે મતલબ કે જે પોઝિટિવ થિકિંગ એ કરવા જોઈએ તે નહીં. કારણ કે સરકાર આજે છે કાલે ન એ લોકો સરકાર ને લઈને તો ઠીક સરકાર ને લઈને તમે બધું બોલો કે સરકાર આવી છે કે તેવી છે. પણ એમાં તમે ધર્મને કમ શું કામ લાવો છો, પછી તમે એવું કહો છો કે સીતાનો ઘર વાળો તો આવો છે. તો એ તમે એ શું કામ બોલો છો. તમે વ્યક્તિગત ને મતલબ કે વિરોધ છે તો તમે સરકાર ને કહો કે સરકાર તો આવી છે આ સરકાર તો આ કરે તે કરે તમે ભગવાન પણ ને ધર્મ ઉઠાવો છો ને એટલું તમે અલ્લાહ પણ કોઈ ઉઠાવો પ્રશ્ન કમે ખાલી એના પર જ ઉઠાવો છો રામ પર જ. તો આ બધાને સુધાર થાય એવું બધું એના ઈચ્છા કે આવું બધું બદલાય
હમ. એવું તો સાચી વાત છે તમારી આમ તેમ.
હા એ જ મતલબ કે જો ને તમે કદાચ ના જોયું તો અત્યારે જો ન્યુઝ ચાલે છે પેલી સોનમ વાગડું તો તો એમાં એવું છે કે જે એક બે પાર્ટી વાળા છે કોક્રોચ પાર્ટી વાળા તો કોક્રોચ પાર્ટી વાળ બધા ભેગા તો કરી દીધા કે નેટ એક્ઝામ બહાર થઈ છે તે સરકાર નો એ છે દોસ્ત છે તો હવે લોકો ત્યાં આગળ રહીને સર ના દોષ નહી આપતા હવે લોકો ત્યાં બેઠા બેઠા એમ કે છે કે સીતાના ઘરવાળે કઈ ક્યું નહીં, અમે તો હવે હિન્દુ ધર્મ માનીએે નહીં પછી જે પેલો છે આમ આદમી પાર્ટી વાળો તે પણ પહેલા એવું કેતો અયોધ્યા જેઈને આયો તો છે હવે એ પન એવું બોલે છે. કે સીતાના ઘરવાળા એ તો કશું કર્યું નહીને, સીતાના ઘરવાળાના લીધે અમે શું કામ કામ કરીએ કે એમ. તો સીતા નો ઘર વાળો તમે બોલો છોએ કોણ છે તો ખબર તમે ભગવન ના લેવલ તો, આવ તા નહી તો પછી એમના વિશે ખોટું કામ બોલો છો. અને ત્યાં એક બે જણ છે બીજા કોક્રોચ પાર્ટી સિવાયના બીજા પન તો હવે લોકો બીજું બધું કે છે કે હવે તો અમે આ ધર્મને અપનાઈએ અમે તો હવે બીજા જ ગીત કેશુંનું ને એવું બધું કરે પાછ તો તમે હવે તમે મેઇન મુદ્દો હતો કે નેટ એક્ઝામ બહાર પડી એટલા માટ પેપર બાર પયા એટલે તો એ મુદ્દે પર ચાલો ને તમે શું કામો આવ ભગવાન ને વચમાં લાવી રયા. તો એ છે મતલબ કે આ બધું. કેશ કોઈ જોવે ના કઈ નઈ ને હવે પાર્ટી વાળા કેશ એવું બધું કરવા બાઈ જાય તો અત્યાર સુધી કોક્રચ પાર્ટી ક્યાં હતી. જ્યાં આપણા દેશનું યુદ્ધ થય હતું કારગીલ નું યુદ્ધ થય તું. અથવા કેટલા બધા યુદ્ધ થયા એ ટાઈમે કોક્રોચ પાર્ટ કઈ હતી. તો હવે તમે આ ભગવાનને લઈને પ્રશ્ન ઉઠાવા બેહી ગ્યા છો.
એ બધું તો વાતચીત બરાબર છે તમારી તો તમને મેં એક સ્ટોરી કહ એટલે બાનસુક વાગડે કરીને આવું તો થીડયત હું આપલા ખબર નહ હવે કેવું છે કેવું નહી પન અ એ ખ્યાલય તમારી વાત બધી બરાબર છે પણ ખાલી મિત્રો એવો પ ખાલી સરકારે મેન આ રેપ વિશે એની પર કડક એક્શન લેવી જોઈએ. હા આજે ન્યુઝ પેપર છે તે એના પર કડક એક્શન લઈ જોઈએ એટલે સરકારે લેવી જોઈએ હું તો એવું કઉ.
હા મતલબ કે એવું જ છે કે આપડે ના નથી આપડે પ્રશ્ન મતલબ કે જો માનીએ આપણે સરકારને ક્યા છે તો તમે સરકાર ને લઈને બોલો કે આ જે સરકાર છે તે ખોટી છે હવે સરકાર કોઈ કાયદો નહી કરતો કે રાજનીતિ આપો કે આવું તેવું એ બધું કેવું જોઈએ. તો એમાં એ લોકો ધર્મ ને કમ લાવે છે એ કહેવાનો મુદ્દો છે. તો તો નેટ એક્ઝામ ને લઈને બોલવું જોઈએ જરૂરી છે કે બોલો. પણ એની પાછળની જે પાર્ટી લોકો શું કામ કરવા માંગે છે એ લોકો જે જે સરકાર છે એ ધર્મ ની છે. એ ધર્મ ને પાડવા માંગે છે તો એ લોકો સરકારને નહી માગતા એ લોકો જે આપ હિન્દુ ધર્મ છે ને એને લઈને પ્રશ્ન કરે છે. એ ધર્મ ખોટો છે એ ધર્મમાં રહેેવું ના જોઈએ અને એ લોકો મતલબ કે હા હા.
મારની થઈ ગયી.